હા મિત્રો સારું છે. તમને સારું છે ને મિત્રા.
હા મિત્ર અમે ખુબ જ મજામાં છીએ સારું છે.
હા મિત્રો બોલો મિત્રો આજે કેશ ફોન કરજ્યો?
આજે એવું થય કે મેં ઓનલાઈન કઈ વસ્તુ મગાવું તો. ઓનલાઈન વતુ કેવી આવશે એના માટે મિત્રો મેં તમને ફોન કર્યો છે.
હા મિત્ર તમારી વાત સાચ છે. આજકાલનો ઓનલાઈન ના જમાનો ખુબ હ છે. જેમાં આપડણે ઓનલાઈન માર્કેટિંગમાં આપને અનુભવ કેવો છે તે તને ખબર છે મિત્રો
નહી મિત્ર એવું લાગે છે કે એ આપણને સારું એવું પોસાય છે મને લાગે છે. કેમ કે આપણે ઘર બેઠા વસ્તુ આવી જતી હોય છે અને એની કિંમત પણ ઓછી જેવી લાગે છે મને એટલા માટે મિત્રો અમે તમને ફોન કર્યો છે, કે તમે કોઈ દિવસ ઓનલાઈન શોપિંગ કરેલી છે? જેથી તમારું મને અનુભવ મને જણાવશો?
અમિત તારી વાત સાચી છે કે ઓનલાઈન વસ્તુ ખરીદવા માટે તથા ઓનલાઈન વસ્તુ વેચવા માટે, ઓનલાઇન વસ્ ઓનલાન માધ્યમે સારું છે. આપણે ઘર બેઠા જ કઈ પણ વસ્તુની ખરીદી અને વેચાણ કરી શકીએ છીએ. જેથી આપણો સમય પણ બચે છે અને શક્તિ પણ બચે છે. લોકો હાલના યુગમાં બધા ઓનલાઈન વસ્તુની ખરીદીને વેચાણ કરે છે. જેના વડે લોકોને સારી એવું નફો પણ મળે છે. અને લોકોનો સમય પણ બચાય છે. પરંતુ મિત્રો અમુકવાર તમે ખરીદી માટે કઈ વસ્ આ કઈ જગ્યાથી ઓનલાઈન વસ્તુ ખરીદે છે એ વેબસાઇટ છે કે એપ્લિકેશન છે મિત્રો?
હા મિત્રો એ એપ્લિકેશન છે જે છે ફેસ ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, મીશો છે, સોપ્સી છે. અને બ્લન્કીટ અને ઝપુ ઝમેટો જેવા પણ ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ છેઈ ગયા. એ આપણે વસ્તુ ઓનલાઈન ખરીદી શકીએ છીએ. જ્યાં આપ આપણને જુદા જુદા પણ મળતા હોય છે તો મિત્રો તું જણાવીશ કઈ બધુ
હા હા મિત્રો તારી વાત સાચી છે આ એપ્લિકેશન ઉપરથી આપણે કોઈ પણ વસ્તુ મંગાવી શકીએ છીએ. અથવા કઈ પણ વેચી પણ શકી છીએ. એવું નથી કે આપડે ખાલી મંગાવવા માટે જ આપડે એ તેનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ અમુક વસ્તુ વેચવા માટે પણ તેનો આપણે ઉપયોગ કરતા છીએ. અમુક વસ્તુ ની ખરીદી કરવા માટે આપણે દૂર દ્વારા જવું જ નથી પડતું અમુક વસ્તુ આપણા વિસ્તારમાં મળતી જ નથી. જેવી કે અમુક ફળ, અમુક પ્લાન્ટ, અમુક ઇલેક્ટ્રોનિક વસ્તુ એવી બધી વસ્તુ મળતી નથી આપડા બાજુ. જેથી આપણેે એ વસ્તુ તો દૂર દરાજ બીજા ગામમાં અ બીજા શહેરમાં લેવા જવા પડતું હોય છે તો ઓનલાઈન માધ્યમથી એવું થાય છે કે આપડે અમુક વસ્તુને આપણે ઘર બેઠા આપડા ઘરે પણ મંગાવી શકીએ છીએ. જેના કારણે આપણો જવાનો ખર્ચો પણ બચી જાય અને તે વસ્તુ આપણા ઘર સુધી પણ આવી જાય છે. જેમાં આપણો ખર્ચો બી બચી જાય, આપણી શક્તિ બી બચી જાય અને આપણો સમય પણ બચી જાય છે. બરાબર છે ને મિત્ર, તમે આના વિશે કશું કેશો?
હા મિત્ર તમે જે કીધું તે બરાબર છે કે આપણો સમય બચે, આપનો ખર્ચ બચે અને આપણી ઉર્જા પણ બચે છે. જેથી ઓનલાઈન શોપિંગ કરવા ત્યાં પણ બધું બચી જતું હોય છે. અને આપણને ઓનલાઈન સારો એવું ડિસ્કાઉન્ટ પણ મળતું હોય છે જેથી આપણને આપણ પૈસા બચાવી શકીએ છીએ અને સમય પણ બચે છે. જેથી આપને સારો એવો અનુભવ પણ થાય છે જો આપણને વસ્તુ પસંદ હોય તો આપડે થોડા મિનીટ ની અંદર જ આપણે એ વસ્તુનો ઓર્ડર આપી શકીએ છીએ અને એ વસ્તુ એક બે દિવસની અંદર આપણા ઘર સુધી પણ આવી જતી હોય છે જેના માટે આપણે વસ્તુ લેવા જવું પડતું નથી કે કોઈ અન્ય ખર્ચાવ કરવા પડતા નથી અને એ આપણને ઘર બેઠા વસ્તુ મળી જતી હોય છે. જે સારી વસ્તુ પણ હોય છે અને ક્યારેક મને એવું લાગે છે કે એમાં કેવી વસ્તુ આવશે અને કેવી વસ્તુ ના આવશે. વસ્તુ સારી આવશે કે ખરાબ આવશે એવું પણ મને મિત્ર થાય છે. તારે આના વિશે શું કેવું છે? કેવીક વસ્તુઓ આવશે?
તારે સાચી વાત છે. પણ મારો ઓનલાઈન નો અનુભવ છે ત્યા સુધી તો આપડે વસ્તુ વિશે બધી માહિતી મળી જાય છે એ વસ્તુ કેવી છે. એ કેટલા રૂપિયા ની છે એ ક્યાંથી આવે છે એની બનાવટ કેવી એ એક કોન બનાવે છે. તે બધી વસ્તુ ત્યાં બનાવવા વાળા તો મૂકી જ આપીએ છીએ. તથા તેના ફોટા પણ મૂકી આપે છે જો આવી વસ્તુ કેવી દેખાશે. હ લે એકચુલ લુંક કેવું છે. એ બધી વસ્તુ આમાં જાણ થઈ જાય છે એને જેના માધ્યમથી આપડે લેવામાં કોઈ હિચકિચાટ થતી નથી. મિત્ર આપડે ફરિથીન સમય આપડે શું જોવા જઉં છે
મિત્ર આપેડે કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે એની કિંમત જોવી જોઈએ એના પર કેટલું ડિસ્કાઉન્ટ મળે છે એની ઓરિજિનલ કિંમત કે કેટલી છે અને બીજી જગ્યાએ એની કિંમ એ વસ્તુની કિંમત કેટલી છે. એ બધું જ આપડે જોઈને પછી વસ્તુ ઓર્ડર કરવી જોઈએ અને એ વસ્તુ પણ કેવા પ્રકારની છે શું છે તે બધું આપડે જોવું જોઈએ છે. અને બીજું પણ અમુક જેણે ઓનલાઈન ખરીદેલું હોય એના પાસેથી આપણે માહિતી મેળવવી જોઈએ કે આ વસ્તુ કેવી છે. જેથી આપણને એવું લાગે કે આ વસ્તુ જો સારી હોય તો આપણે પણ એ વસ્તુ ઓનલાઈન ખરીદી શકીએ છીએ અને એનો આપણે સારી રીતે ઉપયોગ કરવો જોઈએ અને ઓનલાઈન જ આપણે ને ખબર પડે છે કે એ વતુ કેટલા સમય સુધી ચાલશે એ બધા આપણને. ત્યાં ઓનલાઈન બતાવી જ દેતું હોય છે. એ બધું વસ્તુની માહિતી ઓનલાઈન જ બતાવતી હોય છે, જે તે આપણે કેવી રીતે ઉપયોગ કરવો કેવી રીતે વાપરવો એ બધું જ ઓનલાઈન બ. બતાવી દેતું હોય છે, અને આપણને ગેરંટી વોરંટી એ પણ ધ્યાન રાખવું જોઈએ અને એ. માહિતી પણ જે જગ્યા એથી આપણે ખરીદીએ જે પ્લેટફોર્મ પર. તે પ્લેટફોર્મ માં બતાવી દીધેલું હોય છે. કે આ વસ્તુની આટલી વોરંટી છે કે આટલી ગેરંટી છે. કેટલા સમય સુધી વસ્તુ ચાલશે આ બધું આપણને ઓનલાઈન પ્લેટફોર્મ પર બતાવી દેવામાં આવ. હોય છે, જેથી ગ્રાહકને કોઈ સંકોચ ન રહે અને ગ્રાહક ઓનલાઈન વસ્તુ ખરીદી શકે છે તું મિત્ર કઈ વધુ જણાવીશ?
હા મેજા તારી વાત સાચી છે. કે આપડે કોઈ પણ વસ્તુ ખરીદવા પહેલા આપણે બધી વસ્તુ ની જાંચ પડતાલ કરીને પછી જ લેવું જોઈએ. કોઈ પણ થર્ડ પાર્ટી વસ્તુ થર્ડ પાર્ટી એપ્લિકેશન કે વેબસાાઈટ પર છે ક વસ્ત ખરીદી કરવી જોઈએ નહી, કારણ કે અમુક ફ્રોડ છેતરપિંડી ના કેસો ખુબ વધી રહ્યા છે આપડી બેંકની માહિતી. આપણ પર્સનલ માહિતી પણ જતા નીકળી જાય છે જેના કારણે આપણે અસુરક્ષિત મહેસૂસ થાય છે, એ માટે આપડી બધી વસ્તુની તપાસ કર્યા પછી તે વસ્તુની ખરીદી તથા. કોણ વેચે છે તેની બધે ધ્યાન રાખવી જોઈએ, અને આપે જો કોઈ પણ આપડી ઓ ટી પી માંગે ને ડિલિવરી વાળી. રાખવી જોઈએ જેથી આપણે આપણું.
સેફ્ટી થઇ રહી છે મિત તોના વિશે કશું કઈ હજુ આપણી સુરક્ષા વિશે.
હા મિત્ર તું એ કીધું તેમ કે આપણા પાસે ઓટીપી આવે. તો એ આપણે આપવું જોઈએ પણ આપડે એ ઓટી પી આવતા પેલા આપડે ધ્યાન આપતા. ધ્યાન રાખવું જોઈએ. કે ઓટીપી કયા માટે છે કોણ માંગે છે અને. આપડે કઈ વસ્તુ મંગાવવામાં લ છે તેના માટે આપણે ઓ ટી પી આપીએ, કેમ કે ઘણા બધા આપણા પર ખોટા ખોટા ઓ ટી પી આવતા હોય છે અને જો એ ઓ ટી પી આપડે આપી દઈએ. તો આપણા બેંક માંથી આપણા નાણાં પણં કપાઈ જતા હોય છે જે ચોરી થઈ જતા હોય છે. અને લોકો આવા ફોડ કરીને આપણા નાણા ઉપાડી લેતા હોય છે. જેથી આપણે સાવધાની રાખવી જોઈએ કોઈ પણ ઓટીપી આપતા પેલા આપડે વિચારવું જોઈએ. કે આ ઓટીપી કયા માટે છે. જેથી આપણે વસ્તુ ખરીદતા પહેલા એ ઓ પણ બોક્સ ડિલવરી કરીએ ત્યારે આપણે ઓટીપી નહી આપવું જોઈએ પેલા વસ્તુ જોઈ લેવી અને પછી ઓટીપી આપવો જોઈએ મિત્ર
અમે તો સારી વાત સાચી છીએ કે આપણે કોઈ પણ વસ્તુની હ વસ્તુ મંગાવવા પેલા આપણે પેલી વસ્તુની તપાસી લેવી કે એજ વસ્તુ છે કે નહી. નહીં તો આપણેને છેતરપિંડી પણ થઈ શકીએ છે કે અમુક વાર આપણે જે વસ્તુ મંગાવી તે વસ્તુ આવતી નથી. અને તેના બદલામાં બીજી જ વસ્તુ આવી જાય છે. અને જે આપણને છેતરપી છેતરાઈ જવાય છે અને છેતરાવાથી આપડા પૈસાને પણ નુકસાન થાય છે ને આપણો વિશ્વાસ પણ નહી રહેતો પછી મિત્ર તારે ત્યાં શુંક વાર એકાદ વાર ઘટના થઈ છે.
હા મિત્ર આપણે કોઈ પણ વસ્તુ મંગાવીએ ત્યારે એ વસ્તુને આપણે ખોલતા પેલા એનો વિડીયો બનાવવો જોઈએ અને જો વસ્તુ સારી હોય તો તો કઈ વાંધો જ નથી પણ જો વસ્તુ એ ખરાબ હોય તો આપડે જો વિડીયો બનાવેલો હોય તો એ એનું સબુત રહી છે કે આમાં આપણે મંગાવેલી વસ્તુ એક ખરાબ નીકળેલી છે. જેથી આપણે બીજી વસ્તુ માં એ એજ પૈસામાં આપણેે મંગાવી શકીએ છીએ અને એના બદલામાં એ લોકો વસ્તુ આપણને બદલી પણ આપતા હોય છે. છે જેથી આપણને કોઈ આપણે ખોટો ખર્ચો નહીં કરી શકીએ છીએ એમ આપણને આપણું બચાવી શકીએ છીએ જેથી લોકો ખરીદતા પેલા વિડીયો બનાવે એવી આપણને કરવું જોઈએ. કોઈ પણ લોકો એ ઓનલાઈન વસ્તુ ખરીદતા પહેલા વિડીયો બનાવો એ જરૂરી છે એ વસ્તુને ખોલતા પહેલા તું મિત્ર કઈ વધુ જણાવીશ
ના મેજર સારી વાત સાચી છે જે આપણે કોઈ ની ખરીદી કરીએ તો આપડે તેનો એક વિડીયો બનાવો જોઈએ. જેથી જો તેમાં વસ્તુ ના મળે તો આપે તે આગડ આપણા જે જે વસ્તુ જ્યાંથી ખરીદી છે તે લોકોને બતાવી શકે કે અહીંમાંથી આ વસ્તુ આવી નહી તો તમે શેના પૈસા લો છો જેના કારણે આપણે સાવધાન પણ થઈ શકીએ છીએ અને આપણા પૈસા રિફંડ પણ થઇ શકીએ છીએ. મિત્ર આપણેે વસ્તુ જો છેતરાઈ જાય તો આપણે શું કરવું જોઈએ?
હા મિત્ર જો આપણને આવું છેતરપિંડી થાય તો આપણે એ ઓન ઓનલાઈન પ્લેટફોર્મ પર જે વસ્તુ મંગાવી છે એના માટે આપણે અરજી કરવી જોઈએ અને કેહેવું જોઈએ કે આ વસ્તુ અમે મંગાવેલી એ ખરાબ છે અને આપડી પાસે જે આપણે વિડીયો બનાવેલો હોય કે જે શબ્દ હોય જે પૈસા ચૂકવેલા હોય એનું બધું રિસિપ આ બધું આપણે ઓનલાઈન સબમિટ કરવું પડે છે જેથી એ લોકોને ખબર પડે કે હા આપણ આપણા સાથે છેતરપિંડી થયેલી છે તો એ લોકો આ પણ નો રિફંડ આપે કે એના બદલામાં બીજી આપણે જે વસ્તુ મંગાવેલી હોય એ વસ્તુ આ આપણને પાછી મોકલાવે અને એનો આપણે ઉપયોગ થાય છે જો આપણી આ વાત નહીં માનવામાં આવડે આવે તો આપણે પોલીસ સ્ટેશનમાં પણ કમ્પ્લેન કરી શકીએ છીએ અને એ પ્લેટફોર્મ પર પોલીસ વાળા એક્શન લઈ શકે છે અને આગ આપણે વધી શકી છીએ તો મિત્ર તારે કઈ કહેવું છે એના વિશે વધુ?
તમારા મિત્ર આ માહિતી માટે મિત્રો પછી ફોન કરી આપે કોઈ દ
ચાલો મિત્ર.